હલો હલો હલો
હા બોલો
શું કરો કેમ છો.
મજામા
હમ્મ આજે આપણેે સોશિયલ મીડિયા અને ટેકનોલોજી ઉપર વાત કરીશું હુ આજનો જમાય ના યુવક જે માને છે કે ટેકનોલોજી વગર જીવન અશક્ય છે. આ વિશે તમારું શું કેવું
અમારે જો એક સમજદાર યુવતી જે ટેકનોલોજી ના ફાયદા સ્વી કરે છે. અને પણ તેમાંથી થતા નુકસાન અંગે ચિંતિત હોય છે. જો હું મજામાં છુ. અને પણ તમારી વાત સાંભળીને મને વિચાર આવ્યો કે આપણે ખરેખર ફોન ના ગુલામમાં બની ગયા છીએ. સવારે આંખ ખુલે ત્યારથી રાત્રે સુ સુઈએ ત્યાં સુધી બસ સ્ક્રીન સામે જ બેઠા હોઈએ છીએ. જો ને યાર આ સવાર સવાર માં ફોન પણ એેંગ થઈ ગયો મારું તો અડધું કા મટકી ગયું આ જેમ ફોન વગર તો પણ આપડણે ચાલતું નથી એક મિનિટે
હા પણ એને ગુલામી ના કહેવાય ને એ આપણી જરૂરિયાત છે. આજે સવારે શું ઉઠતાની સાથે જ મેં ઓનલાઈન દૂધ ઓર્ડર કર્યું ન્યુઝ પેપર પણ વાત અને ઓફિસની કેબ પણ ફોન થી બુક કરી એટલા માટે શું ફોન તો મારે ખુબ જ ઉપયોગી છે, ફોન હોય તો આપડે બધે શું આ બધા કામ આપણેે આસાની થી કરી શકીએીએ એટલા માટે ટેકનોલોજી એ આપણું જીવન પણ સરળ બનાવી દીધું છે અને જો ફોન છે અત્યારે તો મારે કોઈ ઓનલાઈન ઓર્ડર ઓનલાઈન કોઈ પણ વસ્તુ પણ મગાવી શ ઓછું ઓનલાઈન મા કોઈ પેપર કે કઈ ન્યૂઝ કે એવું કઈ વાચવું હોય, તો હું ઓનલાઈન વાંચી શકું છુ. ઓનલાઈન મને ગમે તે કઈ કામ હોય કઈ ન આવડતું હોય, તો તેના માટે પણ મારે ફોન તો ખુબ જરૂરી છે એટલા માટે આપડ શું હ ટેકનોલોજી તો સારી કેવાય કે આપને બધું એ ઓનલાઈન આપી દીધું છે તો શું કેવું તમારું
હા તમારી વાત સાચી છે સગવડ તો બધી હોય પણ આમાં કઈ શંકા નથી પણ એ સગવડ પાછળ આપણે શું ગુમાવી રહ્યા છીએ એ જોવું પડે પેલા લોકો સવારે વેલા ઉઠીને પક્ષીઓનો કલરોવ સાંભળતા એકબીજા સાથે ચા પીતા અને વાતો કરતા આજે ફેમિલી ના ચાર સભ્યો એક જ સોફા પર બેઠા હોય છે પણ ચારેય જણા પોત પોતાના ફોન માં વ્યસ્ત હોય છે આ જમાનો એવો આવ્યો હ ટેકનોલોજી કે આપણું જીવન કેટલું સરળ બનાવી દીધું છે કોઈ કોઈ ન કોઈ છે જ નહી આમ બધા હવ હવ રીતે મશગૂલ હોય છે
ના એ વાત તો તમારી પણ સાચી છે પણ એ શું છે કે એ તો સમય સાથે બદલાવ કહેવાય આજે સોશિયલ મીડિયાના કારણે જો આપડા દુનિયામાં ખૂણે ખૂણા બે. બેઠેલા મિત્રો સાથે કનેક્ટ કરી રહ્યા શકીએ છીએ આજે. શું આપડે અહીંયા ઈન્ડિયામાં હોય ને આપડ કોઈ સગા વાલા છે તો એ યુએસએમાં હોય. તો આપડે શું એની સાથે વાતચીત કરવી હોય ગમે તે કઈ ટૂકમાં વિડીયો કોલમાં કે ગમે તે રીતે આપણે વાતચીત કરી શકીએ છીએ એ બધું ટેકનોલોજીના કારણે એટલા માટે જો ટેકનોલોજી છે તો આપડે ગમે ત્યારે ગમે ત્યા આપડે બેઠા હોય તો આપડણે શું વાતચીત બધું કરી શકીએ એટલા માટે ટેકનોલોજી તો આપને ખુબ જ કામ જ લાગે છે અને શું ફોન છે તો આ બધું આપને કામ સરળ બની ગયું છે
હા એ વાત તો સાચી હા દૂર ના લોકો જો નજીક આવ્યા છે પણ જે નજીક છે એ તો દૂર થઈ ગયા છે આપણાથી સોશિયલ મીડિયા ની વાત કરીએ ને તો તમને એમ નથી લાગતું કે દેખાડાની દુનિયા બની ગઈ છે લોકો પોતાના સાચા જીવન કર સોશિયલ મીડિયા પર પરફેક્ટ દેખાવા પાછળ પાગલ થયા છે અત્યારે આ ફોન આવ્યા. અને આ નવી નવી ટેકનોલોજીઓ બધું આવ્યું પછી જો દુનિયા. તો કોઈ કોઈની છેદ નહી એવું જ કહેવામાં આવ્યું દેખાડા ની દુનિયા થઈ ગઈ. બધાને દેખાડા જ કરવા હે. ન નવા નવા ફોન નવા નવા બધી વસ્તુ. આ તે બધું નીકળ જ કરે સોશિયલ મીડિયા એની પાછળ. ડ જ દેખાડા કરે છે અને એની પાછળ જ હોય છે આ દુનિયામાં બધા જ.
હા એ વાત તો તમારી સાચી છેત શું આજના બધા. જમાના પ્રમાણે બધા એ સોશિયલ મીડિયામાં તો વધારે ઉપયોગ કરે છે. અને કઈ પણ નવી વસ્તુ કે ક લીધું હોય તો સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયા મારફતે આપ. ને પેલા જ ખબર પડી જાય છે. સ્ટોરી બધી મૂકે અત્યારે શું આ બધા નવા નવા અલગ અલગ સોફ્ટવેર આવી ગયા છે એપ. એપ્લિકેશન. એના કારણે શું કે ગમે ત્યારે કોઈ નવી વસ્તુ લીધી હોય. તો ડાયરેક્ટ આપને શું એના બધા ફ્રેન્ડ હોય એ બધાને ખબર પડી જાય. કે આ માણસે આ વસ્તુ લીધી આ માણસ અત્યારે આ જગ્યાએ ફરી રહ્યો છે. એ બધું આપને શું કે આ બધું ટેકનોલોજી સોશિયલ મીડિયા ના કારણે બધી ખબર પડે છે. એમાં કઈ ખોટું નથી અ ટેકનોલોજી છે તો આ બધી. કામ ટૂકમાં આસાનીથી સરળથી થઈ રહ્યું છે. ના આમાં કોઈ સારી રેસ્ટોરન્ટમાં જવું હોય. કે આપડે ક હું વેકેશન માણવા ક્યા જાવવું હોય. તો શું બધું ઓનલાઈન બુકિંગ પણ કરી શકીએ રેસ્ટોરન્ટમાં જઉું તો ઓનલાઈન પેમેન્ટ પણ થઇ શકી. એટલા માટે શું ટેકનોલોજી છે તો આપડ બધું કામ સરળ થઈકે શકે છે.
હા હા એ વાત તો સાચી તમારી અત્યારે જો આ પ્રેરણા ઓછી અને અસલામતી વધારે જન્મે છે. ખાસ કરીને આજની જનરેશન માં તો બીજા બીજાના. લાઈક્સ અને કોમેન્ટ્સ જોઈને જ લોકો પોતાના જીવનને ઓછું આકવા લાગે છે. જેની લાઈફમાં તો કેટલી મસ્ત છે ને. એ મારી લાઈફ પણ એટલી બોરિંગ છે. આ વિચાર ડિપ્રેશનનું મોટું કારણ બની રહ્યું છે કારણ કે અત્યારે આ જો જનરેશનમાં બધા લોકોને દેખાડા કરીને લાઈફ ને કેટલી મસ્ત હોયને અ લાઈફ કરી નાખી અને બોરિંગ અને ડિપ્રેશનમાં એ બધા ઘણા લોકો ડિપ્રેશનમાં હોય આ ફોન આવ્યા પછી તો બધા જ આમ જમાના પ્રમાણે તો હા માણસો જ બદલી ગયા છે અને વાત કરીએ તો કે આ દેખાડાની દુનિયા તો બહુ મોટી થઈ ગઈ છે. સોશિયલ મીડિયા માં તો નૈત નવીન નામ આ તે આ બધું છે. નવીન નવીન બધું નીકળા કરે અને જો એની પાછળ દુનિયા તો સાવ એટલે સાવ પાગલ જ થઈ ગઈ છે.
ના હા હું તમારી વાત પર તો સહમજ છુ. પણ એ તો વ્યક્તિ પોતાની માનસિકતા પર નિર્ભર કરે છે કે એને કઈ રીતે તન કરવું કઈ રીતે ર રહેવુ કઈ રીતે આપણે સોશિયલ મીડિયાનોો ઉપયોગ કરવો એ તો બધા જે તે માણસ વ્યક્તિ ઉપર ડિપેન્ડ હોય છે. એ સોશિયલ મીડિયા ના મા મનોરંજન તરીકે લઈએ તો આપણે ઘણું નવું શીખવીએ છે. અ ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબ છે એમાં કેવા કેવા વિડીયો આવતા હોય કેવી બધી આપને ઈન્ફોર્મેશન આપતા હોય, જેનાથી આપણું નોલેજ વધે છે અને શું ને કોઈ વસ્તુ આવડતી ના હોય. તો આપડે યુટ્યુબ પર સર્ચ કરીએ તો આપણે શું વિડીયો મારફત આપને કેટલું બધું શીખવી જાય છે. અને ઘણ એને શું નોકરી કે એવું કઈ ન શિક્ષણ તરીકે રોજ ને એવું બધી કઈ ટૂંકમાં ના આવડતું હોય તો એના માટે પણ જરૂરી છે. તો ફોન તો એમ તો વ્યક્તિને ઘણો ઉપયોગી છે. એટલે શું કે આજના જમના પ્રમાણે ફોન હોવો તો ખુબ જ જરૂરી બને છે કે ફોન આપડ બધા પા હોય. તો આપણે ઘણ કામ સરળતાથી થઈ શકે છે.
હા તમારી વાત તો સાચી જ છે. શિક્ષણ ના ક્ષેત્રમાં તો જો મોટો બદલાવ આવ્યો છે. અને લોકડાઉન દરમિયાન ઓનલાઈન ક્લાસીસ નતા તો બાળકોને ભણવાનું બગડતું પણ એની બીજી બાજુ પણ એ છે કે ઓનલાઈન ભણવાના બહને બાળકો ગેમસ અને અયોગ્ય કન્ટેનર તરફ વળી રહેતા તેમની એકાગ્રતા ખોટી રહી છે. ઓનલાઈનમાં તો બાળકો જો ભણું હોય તો ભણે બાકી તો આ શું બધી ઈતા પ્રવૃતિ કરે બાળકો મમ્મીઓને તો ધ્યાન ન હોય ઘરમાં બેસાડ દે ફોન લઈને પછી બાળકો ભણે એમ કે કે ઓનલાઈન ક્લાસ કરે છેને આમને તેમને પછી તો બાળકો બધ ન નવીન ઓનલાઈન ગેમ રમે અને એમાંથી પછી જો તેનું ભણવાનું એ બગડે અને શિક્ષણ ક્ષેત્રમાં કાઈ ધ્યાન ના રે અને એ પછી ઓનલાઈન ભણતોર ના બાને બાળકો અયોગ્ય તરફ વળી રહે છે આ દુનિયામાં
હા એ વાત તો તમારી સાચી છે પણ એના માટે શું છે કે પેરેન્ટ્સ નું ગાઈડન્સ ને આમાં કઈ આપણે ટેકનોલોજી ના દોસ્તો પણ ન આપી જ ન શકીએ. આજે શું આ એઆઈ આવી ગયું છે એઆઈને માર સુધ આપને બધી ટૂંકમાં લોકોને અત્યારે લાખો લોકોને એનો ઉપયોગ બને છે એ આઈ એઆઇ એક એવો સોફ્ટવેર છે કે જેમાં આપણે કોઈ પણ વસ્તુ આપે સર્ચ કરી તો એમાં પૂરેપૂરી માહિતી આપે છે આપણે કઈ રીતે શું ક્યાં કેવી રીતે કરવું બધું ઈ તો એ બધું આપને ટેકનોલોજી જ કેહેવાય આપને ટેકનોલોજી તો ખુબ જ જરૂરી બને છે અને ઉપયોગી છે. તો આપણે ફોન તો ખુબ જરૂરી છે ટેકનોલોજી પણ એટલી જરૂરી છે.
હા તમારી વાત સાચી જ છે જેમ જેમ રોજગારી વધે છે તેમ પણ જો સાઈબર ક્રાઈમને પ્રાઈવસી ના જોખમો પણ કેટલા વધ્યા છે. આપણાો બધો જ પર્સનલ ડેટા અને ઓનલાઈન છે એક નાની ભૂલ અને બેંક ન ખાતું ખુલી જાય. અથવા આપણી અંગત માહિત્યનો દુરપયોગ થાય આ ડર સતત રહે છે. કારણ કે અત્યારે આ ઓનલાઈનમાં અ સ્ક્રીન ફેર ની આ ઘણી વસ્તુ આવી ગઈ છે. માણસો ફોન કરીને આપને એમ કે સ્ક્રીન શેર કરો એમાંથી ગૂગલ એમાંથી પૈસા ઉપાડી લે આ નવી નવીન આ બધું જ હમ્મ કરીને સાઈબર ક્રાઈમ અને પ્રાઈવર્સી ના જોખમો વધે પછી અને ડેટા આપડો બધો જ લઈ લે પર્સનલ હોય તે એને મળી જાય. અને બેંકમાં ખાતું હોય તે ના નંબર એ તેને મળી જ બધા પણ માહિતી ન પછી દુરપયોગ થવા માંડે.
હા સાચી વાત કીધી તમે તો. આપણે શું આ બધી વાત આજે તમારા તમારાથી સાંભળીને મને ખુબ જ આનંદ થયો. હ આપડે આ વિષય ઉપર વધારે વાત કરીશું આપડે તમે ફ્રી હોય ત્યારે મને કોલ કરજો અ આપડે રૂબરૂ આપડે એવું હશે મળશું અને આ વિષય ઉપર આપણે ઊંડાણ થી વાત કરીશું તો ચાલો આપડે ફરી મળીએ આવજો.
બાય.